હાલ શ્રી કૃષ્ણ હા
કે બસ મજા મે
હા બસ બચાઓ
હ જી વાત
હા આવે છે અજ
હા આવે છે બરાબર
બરાબર આવે છે ને
હા બરાબર આવે છે
હા તો કેવો વર્ષ
વર બ વરસાદ રાતનો બહુ વરસાદ છે હવે સારો ઠંડો થઈ ગયો
હેમ ને હા અમારે પણ બહુ વરસાદ છે આજે તો કઈક
એટલે કેટલી ગરમી પડતી હતી બાવા ચોમાસો તો વરસાદ તો પડતો જ નહી તો આમ રાતનો ચાલુ થઈ ગયો છે ને શહેરોમાં તો કેટલું બધું બગાડ કરેલો ગુજરાતમાં કેટલોું બધો વરસાદ પડે છે
હા એજ ને અ અમારે તો પેલા પડેલો પછી પાછો વચ્ચે નતો આવતો અઠવાડિયું દસ દિવસ તો બહુ જ ગરમી હતી. પણ હવે પાછો બે દિવસથી બહુ જ વરસાદ છે
ના ન આ રાત ન ચાલુ થઈ ગયો સારું હવે ઠંડુ બી પડી ગયો ને આપણે એ બધું આપણે ખેતી ખેતર વાળલા હો તો બી હવે સારા થઈ જશે
હવે સારું ખેડૂતોને જો બધું પાણી જમીન ને મળશે તો હવે એમાં બધું વાવેતર કરશે ને તો એ લોકોને બહુ સારું થઈ જશે આ તો જો ખેતી થાશે તો જ આપણને અનાજ પાકશે ને અને તો જ આપણને બધું. હા ખાવા પીવાની વસ્તુ તો જ આપણને મળશે ને નહીર કેવી રીતે થાય
હાચી વાત વરસાદ તો આપડણે ચોમાસાની જરૂર છેને બઉુ હવે રાતનો ચાલુ છે તો બહુ સારું કેહેવાય પડી ગયું પાણી આવે તો વધારે બધા કુવા અને નદી બધા આવી ગયા ટૂંકવા બી બધી ટ્યુબવેલમાં પાણી નહીં તો તો એના બી. પૂર પાણી આવી ગયો વધારે પાણી આવે છે હવે
હે સરસ હા એ એટલે હવે શું કે આપણને પીવાના પાણીની ને એની કઈ જે જરૂરિયાત આપને ખોટ લાગતી હતી હવે પૂરી થઈ ગઈ ને
પૂરી પૂરી થઈ ગઈ હવે રાજી થઈ ગઈ આપણા લોક બી બહુ પાણી આવ્યા હવે
હવે આખું વરષ આપણને પાણી ની કઈ તક
તકલીફ નહી કેમ આ કેમ કે બધું પાણીને ટ્યુબવેલ બધા નદી નાળા તવા તળા બાકી બધા ભરી ગયા ને એના માટે હવે આપણે પાણી ખોટ ના પડે કોઈ દડે હવે મુસીબત ના આવે હવે
હા એટલે હવે હોું કે પાણીના તળ ઊંચા આવી ગયા તો હવે આખું વરષ હવે આપણને પાણીને પીવાના પાણી ની સમસ્યા નહી ર હવે આપણને
હા
અને ખેતીમાં એ કુવામાં પાણી આવી ગયું હશે ને ખેતરમાં અને એમાં બધે
કિસાન લો ભી બિચારા રાજી થઈ ગયા હવે.
હા તેજ ને એ લોકો ને આપણને એવું લાગતું હતું કે આ વર્ષે દુષ્કાળ પડશે કે શું એવું લાગતું હતું. કારણ કે આ જુલાઈ હ જુલાઈ મહિનો પૂરો થવા આવો તો વરસાદ જ નહતો આવતો તો તો આપણને એવું થાતું હતું. પણ અ વ સારું હવે બધી પાણી તો પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ ગયો હવે પાણીનો
હાજી વાત
હા પણ હવે આપડે કેવું બધે ખા બધું ભરાઈ ગયા હશે ને ના એલું પાણી બધું ભરાઈ ગયું હશે તમારે
હમ ના ભરા ગયયો ને હવે બરાબર મજા આ ગઈ પાણી બધા તળ વાળા હા ભરા ગ બધા છોકરા સર બંધ થઈ ગયા.
હા અમારે અહીં એવું જ થઈ ગયું છે કે આ સ્કૂલ બધા ને બે દિવસ ત્રણ દિવસ હવે રજા છુટી જ મળી ગઈ છે.
હા તો અમારે આજે રાત્રિસ મેસેજ આ આવી ગયો હતો શો કકરો નિસાન ના મુકતા
હા કારણ કે પછી શું ખોટું હેરાન થાય ને પછી રસ્તામાં પાણી હોય છોકરાઓને પછી જવાવામાં આવવામાં કેટલી મુશ્કેલ કેલી થઈ જઈ હા એના કરતા એ સારું થયું કે હવે હા સારું છે મોબાઈલમાં મેસેજ આવી એટલે આપણને તરત જ ખબર પડી જાય કે હા કાલે નથી જવાનું હા પેલા તો આપડે કેવું એવું અમે તો જયારે અમારા છોકરા નાના હતા ને ત્યારે અમાર તો કેવું ત્યાં જઈએ પછી આપને ખ્યાલ આવે કે બસ ના આવે તો પછી પાછ વડી પાછા લઈ આવવાના એવું બધું હતું ત્યાં તો મોબાઈલ નોતા ને એટલે એવું થતું હતું.
છોકરો તો કીધો હતોું મમ્ી મેસેજ ના આવે તો હું છતો લઈને જઈશ તું મનેહોંચવા હજ બસ આવે તો તો અવાર મેં મોબાઈલ જોયો ને તો ખબર પડીે કે મેસેજ આવી ગયો હતો.
કે આપણે રજા હશે કેમ કે નિસર્ આમ ઉપર છે એટલે કે નીચે તો બધું પાણી ભરાવે ને તો છોકરા કયા રીતે ઉપર જાય છે.
હા અને જાય તો પછી ચાલુ વરસાદ હોય એમાં પલળે છોકરાઓને પછી એ બીમાર પડે ને ખોટું
પ સાચી વાત ને કેમ કે બધું પાણી તો ભરેલલો છો તો મચ્છર ભ બહુ કેે નિશાનમાં હોને
હા એટલે એ એનાથી મચ્છરથી એ થાય અને આજે પાણીમાં પગ પલડે તો એ આપને અ પછી આપડે કે એટલું શરદી થઈ જાય તાવ આવી જાય એવું બધું થાય.
હા જી વાત
હા, એના કરતા તો આ રજા આપી દે ને એજ સારું આજે જ અમારે એ બધા
ઠંડો મોસમ થયો રાતનો ચાલુ છે ને વરસાદ તો હવે તડકો નીકળતો નહીં, બહુ હવા પવન આવે છે ને થોડો થોડો વરસાદ ચાલે રહ્યો હાલ ભી
એમ લાગે આપણે ગરમ ગરમ છાય પીએ હવે બેઠા બેઠા એવું લાગે.
હવે આજે ત્યા એવું જ કરવાનું ને ચા પીવાની ગરમ ગરમ ભજીયા ખાવાના
આલુ ના રોટા બનાયા ગરમ ગરમ કે વરસાદ વરતો હતો, એના માટે છેલો શું બનાવવા તો આલુ પરોઠા બનાવીએ. મસ્ત બને રાતે રાતે સેન્ડવિચ બનાયા હતા, વરસાદ પડતો તો ઠંડો મોસમ થયો તો છોકરો કે મમી સેન્ડવિચ બનાઈ દે કેમ કે બહાર નહીં ખાવા તમે છોકરોને હું ઘેરે જ બનાવ જે ગમે તે વસ્તુ ખાવી હોય તો હું બધા ઘેર જ બનાવું.
કેમ ચોમાસામાં તો કેટલા બધા જીવાત જીવાત પડે છે, બાર હોટલમાં રેસ્ટોરન્ટ
હા, એટલે અને અમે એટલી અત્યારે કેટલી જીવાત ઉડતી હોય છે જો આપણને ક્યારે
આજે રાતના આપણા ગામડામાંમે લાઈટ ચાલુ કરશો ને અમે તો તો સાત વાગે જીવાત આવશે તો એના માટે પાંચ છ વાગે તક ખાઈને ફ્રી થઈ થવાનું એવું
હા હા એજ ને કારણ કે એ જીવાત ઉડતી ઉડતી ક્યારે આપણા ખોરાક માં પડી જાય.
પડી જાય ને વાસ બી બહુ મારે સ્માઈલ બી બહુ આવે છે.
હા
એના માટે અમે તો વેલા બત્તી કરી દેઉં મેં તો સાત વાગે બત્તી કરીે ને ફટાફટ ખાઈ ને અમે તો લાઈટ લગાવી બત્તી કરવું જેને સુધી પાંચ મિનિટ લગાવી દઉં ભગવાનને બ દીયાબત્તી કરું ને જે લગાવ દઉં
હા હા હા અમે એવું જ કરીએ છીએ હમણાં મચ્છર ને એના માટેની પેલી એ ધૂપ બત્તી ને બધું લગાવી જ દઈએ એટલે કેવું કે આપણને મચ્છર એ ન કરડે અને જીવાત ય ના આવે અને હા એટલે અમે
ગામડામાં નીચા ઘરશે ને તો પાણી બી અંદર આવે છે. જીવાત બી આવે પેલા સાપ ને પેલા નહી હોતા મેકડ દેડકા
હા હા હા હા હા
બહુ આવે છે, રાત્ર ટી ટી ઊંઘવાઈ નય દેતા હારા બઉ ઓલે છે એટલા મોટા મોટા પાણી પાણીના અંદર એવા મોટા મોટા બાર બોલે છે, મેઢકા કે બવ વધારા ના પાણી આવી ગયો ને તો પાણીથી આગળથી આગળ મેઢકા પાણીમાં આવતા રહે ને એની બી ગંદા તો બહ માયલ મારે મારી જાય તો ગાડી નીકળે તો એના હેટે આવે ને મરી જાય ને પેલા તો ચોમાસાને જીવાત બહુ આવે પાણી તો આપણે જોવું જ છે, ચોમાસાનું લકીને એમને જીવાત બહુ આવે છે.
હા, અને આ પાણી બધું ભરાઈ રહેલું હોય તો એ વાસ મારે તો એટલે એ બધું થોડુંક આપણને ગમે નહી અને માટી ચીકણી માટી હોય તો આપને લસરવાની બીક લાગે.
તો બહાર બી જવાની ઈચ્છા નહીં થાય અમે
હા અળસિયા અમારે બહાર નીકળી ને એટલે ઓલી અળસિયા ઓલી ડબલ ડેકર ઓલી ઈયળો અને એવું બધું બહુ જોવા મળે અને અમારે હા અમે તો કેવું પેલુ એપાર્ટમેન્ટમાં રહીએ એટલે બીજા માળે રહીએ એટલે એમ ઉપર ના વાંધો આવે પણ આપણે અમુક વસ્તુ તો આપડે લેવા તો જવું પડે ને દૂધ લેવા જવું પડે એ કે પછી આપડે કઈ સાક શાકભાજી લેવા જવું પડે કે કઈ જરૂરિયાત ની વસ્તુ તો અમાર તો બો આ દૂધ- પણ નથી આવું કેમકે દૂધ ની ગાડી જ નથી આવી-
એવું થું વરસાદ વધારે છે ને દૂધવાળ આવ્યો બી નહીં અમારે બી-
હા
તો અમારા ઘર જ ઘરના આગળ ડેરી છે એને એનાથી લ્યો હું.
હા એટલે હવે આમાં આપે થોડુંક બધું સ્ટોક કરીને રાખવું પડે કે હાલો આપડે- અ બે ત્રણ દિવસ- નું દૂધ કદાચ ના આવે ને તો પછી એવી રીતે અમાર તો કેવું પેલ દૂધ ની થેલીઓ જ- જ આવે અમે એજ લઈએ-
સાચી વાત આ મને થેલી નું દૂધ નહી ભાવતો-
હા એ દૂધ નું કે ટેન્કર હોય ને જે આખું કન્ટેનર ઈ જ નથી એવું- હમ તો પછી આપણને દુકાન પર એ ક્યાંથી મળે? હા એટલે એવું છે બધું ને-
બરસાત નહી હોવે તો મે જમા તે બેઠ- લીટર લઈ દેવાનું ફ્રીજમાં મૂકી દેવાનું તો ચાલે બે ત્રણ દિવસ આપણે.
હા એટલે આપણે ફ્રીઝ છે એટલે એટલું વળી સારું છે. તો હવે તો શાકભાજી એ કેવું એટલું બધું પલળેલું બધું મળે છે ને તો કાઈ સારું શાક ભાજી જ નથી હોતું એટલે આપડે હવે કઠોળ કઠોળ બનાવવા પડે છે.
સાચી વાત.
હા તો આપણને આમ સારું લાગે ને પછી આવી બધી સાંજે તો આપડે આવું કઈક નવું બનાવી દઈએ ચટપટ્ટું ખાવાનું મન થાય એટલે. આ ભજીયા છે કે સેન્ડવીચ છે. તમે કીધું એમ કે પછી આપણેે ભેડ બનાવી દઈએને એવું બધું. કરી દઈએ ને તો ચાલે કે પછી પૂડા બનાવી દઈએ હા. તો એટલે આ ચોમાસામાં તો
ગરમ ગરમ બનાવીને ખાઈએ ને તો વરસાદમા મજા આવે. કેવા કે જીવાત બહુ આવે ને પાણી ભરાઈ જાય ને મચ્છર કરડે ને
હા અને આમ અ આપણને પેટ ભારે ભારે લાગે ચોમાસામાં એટલે ઓછું ખાઈએ ને તો એ પેટ ભરાય છે તો એટલે બધું ચાલે આપડે પછી એવી રીતે
એટલે બહાર જવાની ઈચ્છા પણ નથી હોતી આપડે કેમ બધું રોડ ચીકણા કાદવ પડેલા હોય ને ચીકણા ચીકણા પેલી કુદરમાં નહી આવતા પેલે કુદરમાં બી ચોમાસામાં બહુ હોય રોડ ઉપર.
હા હોય હોય હા. એટલે જ ને એટલે હવે તો હમણાં થોડાક દિવસ એવું જ રહેશે.
હ મોસમ સારું થઈ ગયો હવે ગરમી પડતી નથી તો હવે વરસાદ પડ્યો તો ઠંડુ થઈ ગયું. હવે લાઈટની પણ જરૂરત નથી એવી. ચલો મને બહુ મસ્ત લાગ્યું ગમ્યું છે પછી કોલ કરીશ હો.
હા હા ચાલો ભલે રાખો.